તું કરો?
તો એને આ કરલે સિવા
ઘ હોયમ
હમ
આજુ બાજુક નહીઈ
હ જમીન બેઠા
જમીન બેઠા હોય
હા
એવ એમ શું કહ વરસાદ વરસાદ પડે કે નઈ
સાદ આ રાતે આવયો હતો
એવું હ
હમ
હાલ નવરાવ
હ તો નવરાત છી જ
હડો છો ફરવા બરવા નઈ જં ત
ફરવા જઈએ બોલો તમે કોઈ જઈએ આપડે
હે ચક નજીક નજીકમાં ફરતા ઈ એ ત-
ચી બાજુ જ શું કહ?
હલો રોણ કયોજીએ.
હા આવ રોણકીવાવ ફરતાઈ એ રોનકી વાહ ડાયનાસોર પાર્ક પ શિદપુર જતા
હઓ.
રોણકીઓ મજા આવશે ફરવાની બહ પ્રાચીન સ્થળના હમ રોન હમ બોવ રાજા સિદ્ધરાજ જયસિંહ વખત નું બંધાયેલું હ મીનળ દેવીને માતા હતા
હમ.
હમ. હ બોવ પ્રચલિત સાત વાળ ઊડી વાવ શે એમ રાણકીવાવ
હા હા તું એલા ખારું હ
હમ એની કોતરણી કરેલી છે ને એ બારીકી થી બોવ જબરજસ્ત કોતરણી કરેલી એમ આર્ટિફિશિયલ આખું કોતરણીને બધું બોવ અલગ વસ્તુ છે. હમ હાલ તો હોની નોટ ઉપર આપણી હોની નોટ ઉપર એ રાણકી વાવનો ફોટો હ
વાહ.
હ સસ્ત્ર રિંગ તળાવ હ બાજુમાં
ઓવ.
સરસ મજાનો તળાવ હ
હમ.
સિદ્ધરાજ જયસિંહનું બંધાયેલું
હોવ.
ત્યાં પેલા એકસો આઠ મહાદેવના મંદિર હતા
એકસો આઠ
હમ એકસો આઠ રોજ રાત રાત્રે ત્યાં દીવાસતા એ દીવા થાય ને એટલે આખું સરસ રે તળાવમ શું સજી ઉઠતું મસ્ત દીવાના પ્રકાશથી અમ તમને આખોમ સજીલુ હોયને
હોવા હોવા
એવું થય જાય બો મજા આઈ જતી
એવું.
જુના રાજાનુ પ્રાચીન સિદ્ધરાજ જયસિંહ વખતનું હોય એટલે બંધાયેલું બો મહાન રાજા હતો. હમ એનું રાજ્ય છેક દિલ્હી સુધી હતું
ઓહ એવુ હે
હમ.
એ ફરે ને આપડે જાશું ડાયનોસોર ગેલેરી
હા ડાયનાસોર પાર્ક ઈ જવાય બો મજા આવશે ડાયનાસોર પાર્કમાં
ડાયનાસોર પાર્કમાં પચાસ રૂપિયા ટિકિટ લે
હા હા તો વાંધો ના હોય તો
હા તેમાં ફરવા લાયક બધું સારું
ને એવું એમને
હમ.
ડાયનાસોરનું બધું આખું જીવનગાથા બતાયેલી છે, એને
ઓવા વા
હમ કઈ રીતના જન્મ્યો ના
હ આડી ભાઈ પુતળા આલે ભાઈ હાથ
બરોબર.
હમ.
ત્યા આખો એનું ડાયનાસોરના ઈંડામાંથી બંને કઈ રીતના આખો કે બધા એ મોટા થાયને એ બધું વિશે
હ બધું ફરવા લાગત રાખું અંદર હ વાળ અંદર મુ આદિ માનવ નું હો માણસ કેવી રીતે બને અંદર એ બધું પ એ
થથીિયેટર એ છે અંદર
અંદરનો આપણા ચશ્માલો પહેરવાના બેસતીએ તો આપડી
રેડી હ છે હા જવા
ચશ્મા પહેરીને બેસી અંદર તો અંદર ડાયનોસર ની મૂવી બધા આપડ જોડયા હતા ને ડાયનોસર એવું બતાવ
હ એટલે મૂવી બતા હશે એમ થ્રીડી ચેસમાં પેલા ડાયનાસોર જેમ આપણા ઉપર હાલ આવતો હોય એવું લાગેમ એસાસ થાય આપડે ટેકનોલોજી નો તો તો બઉ ભરપૂર ઉપયોગ થવા માંડ્યો
હમ
હમ ના ના સરસ સરસ મજા આવે ડાયનેશર પાર્કમાં
અંદર પાઈ ગેટ માં એન્ટર થ એટલે આખા ડાયનોસોર નો મેપ અંદર મોટો કાચમાંો
હમ હા કઈ રીતના જન્મ્યા હતા કઈ સાલોમ ડ એના શર હતા આપડા ભારત દિવસની અંદર એ બધું હય છે અંદર હમ ઘણું બધું છે ડાયનાસો પાર્ક બી સારું છે પાણની અંદર હમણાં જ નવો જ બને ને કઈ ગુજરાત ન પ્રથમ ડાયનાસોર પાર્ક છે પાછો હમ હમ
પ્રગતિ એમ બધી પ્રગતિ હા સારી કરી એમ
હમ નાના સો ટકા પ ફેમિલી સાથે ફરવા જઈ તો મજા આવે ભ મજા આવે મજા આવેય ત્યાં તો હમ સિ્પુરે છે ને બિંદુ સરોવર સિ્ધરાજ જયસિંહું જ બંધાયેલું છે
જિતપુર
હમ સપુર આપે પાટણથી વીસેક કિલોમીટર જેવું થાય વીસ પચીસ કિલોમીટર
હો હો
હમ એટલે ત્યાં એ બિંદુ સરોવર છે ત્યાં લોકો શું કરે છે બધા માતાજી આવે નેણા માતૃ શ્રાદ્ધ કરે છે એમ
હો હો
એવાપ થઇ ગયાય ને
હમ હ
બિંદુ સર્વ કહેવાય માતૃ શ્રા્ધ માટે માતૃ ન મોક્ષ મળવા માટેનું ત્યાં બઉુ લોકો પબ્લિક માત્ર શ્રાદ્ધ ના દિવસે સરાવવા માટે આવતી હોય છે
હા હા હચું
હમ તેની સપુરની એક ફેમસ વસ્તુ હ ભાઈ તેની ગલ્લીઓ
ગાલી આ
તેનું બિલ્ડિંગ જે ઘરો ન જે બિલ્ડિંગ વર્ક છે ને મકાનો બનેલા જૂના પ્રાચીન તે હમણાં જ પિક્ચરોનું શૂટિંગ થયેલું છે એમ બે ત્રણ પિક્ચર નું શૂટિંગ થયેલું છે હા
એવું
હમ્મ શાહરુખ સલમાન ખાન નું પિક્ચર નું શાહરુખ ખાન નું પિક્ચર પિક્ચર નું શૂટિંગ કીલું છે ત્યાં રહીશ નું કીરયુ હમ્મ પછી ત્યાં લાલુમનની લચ્છી ફેમસ હ
એવું
પીધીક નઈ તમે કુકદાલ લાલુમની લછી
પીવા જઈએ ત્યાં આપડે બધા
એક દિવસ જઈએ ક્યા ખર્ચ હમ અતાર તો ખાસું ડેવલપ થઈ રહ્યું છે, સિધ્ધપુર બી
હમ્મ.
ઈથી બી વડનગર જતા રેહુ સીધા ઈથી વડનગર ત્રીસ ચાલીસ કિલોમીટર માં વડનગર ખેલારું થઈ વડનગર કીર્ તી તોરણ રાખું બહુ. ફેમસ હે હમ્મ. હા કીર્તિ તોરણ હ બહું મસ્ત મજા નુ ત્યાં મહાદેવ નું પ્રા ચિન મંદિર હ આપડા વડાપ્રધાન નું ગામ છે પાહુ
હમ્મ નરેન્દ્ર મોદી વડા પ્રધાન
હમ્મ એમનું ગામ છે, પોતાનું
હા-હા.
ફરશું બધા તો મજા આવશે એમ ગાડી બાડી લઈને જઈએ. લ ફા ફરતા મજા આવે એમ
હઓ.
હમ્મ.
ચાલો ઓમ તો નહી.
ચાલે ને આરામથી મજા આવે એમ સિધ્ધપુર થોડો ટાઈમ નીકળ્યો. થોડો પાટણમાં રાણકી વાવ જોઈશું બગીચા બગીચો છે. સારો રાણકી વાવ માં
હા બાકી જો ફોટોગ્રાફી.
હા ફોટોગ્રાફી કરીશું બધું ત્યાં સિધપુર બી ગલીઓની અંદર ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવે એમ. આમ લોકો પ્રી વેડિંગ ના શૂટિંગ ના બધા ત્યાં લોકેશન લેતા હોય છે સી પુરનું એમ ગલીઓનું.
હમ્મ.
તેનું બાંધકામ બઉ જબરજસ્ત છેય મકાનોનું સા બારી સાત દરવાજા આ બધું કેહેવાય છે એમ ત્યાંનું હમ્મ
ત્યાં હે ને સારું કામ
પાટણ આખું પાટણ એક બહુ ઐતિહાસિક જગ્યા છે એમ. એના જે પાટણની કોડે જે ફરતો કોર છે, ને એક જ દિવસની અંદર બનાયેલો છે, એમ બાબરાભૂત બનાયલો હમ્મ બાબરાભૂત તે બનાયેલો હ એક જ દિવસ ની અંદર એમ આપડા પાટણની અંદર સાત દરવાજા અને સાત બારીઓ હ.
હા.
હમ્મ પાટણ નો ઇતિહાસ બહુ જબરદસ્ત હૈ એમ હા સાત દરરોજા તેર બારઈયો છ બરોબર.
હા તેર બારીઓ અને બારી જડતી નહી યાર બાર બારી તો સ.
હમ્મ. અને બીજું તો અતારે આમ તો
આપડા રાણ અ રાણકી વાવ મોઢરા વાવ નેકળ્યા.
રાણકી વાવથી સીધું મોઢેરા જવાય છે મોઢેરા ત્યાં સૂર્ય મંદિર છે ને હમ અને ત્યાંથી જવા આવાનો રસ તો હે વાવનો રાણકી વાવ થી સીધા તમે મોઢેરા વાવ નીકળો જ્યાં અને મોઢેરા સૂ ર્ય મંદિર બી સારું છે, એમ ત્યાં સૂ આપડો સૂર્ય ઊગે ને સનલાાઈટ જે પ્રથમ સનલાઈટ જે પડે ને એની એ મંદિર ઉ ઉપર પડે છે, એ.
હા
એનાથી પ્ર આખું આમ પ્રકાશિત થાય ને એટલે જળ ઉઠી કુજળ ઉઠી એ તે મંદિરો તને સોનેથી સજેલું હોય ને
તને બહારની વસ થી બઉ આવાજોવા જોવા લાયક સ્થળ હારુ, કે.
સૂર્ય મંદિર ત્યા કાર્યક્રમો બી સરકારી સારા એવા થાય છે. એ મોઢેરામાં તો. તો મોઢેરા આખું સૌર્યથી બનેલ સોલાર સિસ્ટમથી બનેલું પ્રથમ ગાવ ગામ બન્યું ગુજરાતનું. કે દરેક ઘરે સોલાર, સિસ્ટમમાં
હા હા
એટલે મોઢેરા બી સારું છે ફરવા માટે સારું છે, મોઢેરા. વસ્તી બહુ જ આવતી હોય છે. ત્યાંથી નજીક પછી બહુચરા માં બહુચરાજી પડે બહુચરમાં પોતાનું મંદિર બી છે. ત્યાં શક્તિપીઠો માનું એક શક્તિપીઠ.
બહુચરાજીનું મંદિર મેન મંદિર સંંગલપુર
હમ એટલે ત્યાંય નજીક પડે એમ તમને.
હા પૂનમનો ચાલતું જવાય આમ
હા ચૈત્રી પૂનમના દિવસે ત્યાં બધો મેળો હા મેળો હોય છે ત્યાં ચૈત્રી પૂનમનોય મેળો હોય બહુચરાજી, બી બઉ છે ભારદરવી પૂનમ અંબાજી હોય છે. અને ચૈ ત્રિ પુનમનો બહુચરાજી હોય છે.
હા હા.
અંબાજી મજા આઈ જાય ગબ્બર બબ્બર બઉ મસ્ત છે. માતાજી નીચે બેઠા છેને, ઉ પર ગબ્બર ચડવાવામાં હોય, કંઈક ખાસા પગથિયાં છે. ને એક હજાર ઉપર પગ થિયાં છે. કઈ અત્યારતો રોપે હમ અત્યારે તો રોપવેે સિસ્ટમ થઇ ગઈ છે ના ચાલી શકતા હોય, તો રોપવેે થી બી તમે જઈ શકો છો એમ.
હા સાચી વાત છે.
હમ, અંબાજી ભી દર્શન કરવા જવાની મજા આવે
હ ત્યાં સોનાનું મંદિર પણ
હા, ત્યાં સોનાનું આખું સોનાનું જ મંદિર બનવા જઈ રહ્યું હમ.
વસ્તીની જે આવક આવેને એનાહી
હમ દાન બહુ આવે છે અંબાજીમાં.
હા વસ્તી પણ બહુ ચાલતી જાય
હા, ભારદરવી પૂનમે બ બઉ હોય છે કેમ્પ બેમ્પ બધા હોય છે. ત્યાં લોકો બઉ બઉ લોકો હેડતાં જતા હોય
કેમ્પ પાહા, મોટા પાયે હોય
હમ બઉ પુષ્કળ પબ્લિક હોય છે, અમદાવાદ, વડોદરા, સુરત પાટણ, મહેસાણા બહુ પબ્લિક ચાલતી જાય છે ત્યાં બી હમ હવે તો અંબાજીમાં રોકાવા માટે રિસોર્ટો, ધર્મશાળાઓ બી સારી એવી બની ગઈ છે. એટલે તમારે શું હવે કઈ એવો પ્રોબ્લેમ નથી થતો એ ઘાટ બી પેહલા જોવાલાયક, હતું ત્રિસુરીઓ ઘાટી. અતારમ ત્રિસુરીઓ ઘાટ ની પણ રોનક અલગ હ બગી ચા બગીચા બનાવીન રીડેવલપમેન્ટ ખાસું એવું કરી નાખ્યું છ.
ત્રિસુરીઓ ઘાટ કરતા આમ નીચે ઉતાર દે તંબુ.
હવ, નીચે ઉતાર દીધો ન રીડેવલપમેન્ટ કર ન એટલે બઉ સરસ બનાયુ છે. આજુબાજુમાં બગીચો બનાયા બેસીને તમે ફોટોગ્રાફી કરી હકો.
હા.
હમ, એટલે ઘણું બધું સારું આખું ડેવલપમેન્ટ સારું એવું કરી દીધું છ.
હમ.
તો આપડ ગોઠવો તાન.
આપડે ગોઠવી દીએ. તમે કો તો ચાર-પાંચ જણા બીજા ભાઈબંધો ભેગા થઈ સરસ મજાની એક ગાડી એસી કરી અન ટ્રીપ ઉપર નીકળી જીએ, સસ્તી ને સારી ટ્રીપ નજીકની.
હવ.
શું કયો?
ચાલો ન ગોઠવી દીએ.
હમ, ચાલન.
હવ, બધા ફરતાઈ એ આપડે.
હવ, એક-એક આ તો એક દિવસ જેવું થાય, એક-દોઢ દિવસ જેવું થશે. એવું હશે, તો રાતના કઈક જગ્યાએ રોકાઈ લઈશું.
હવ, ચાલ.
હમ, રાતના રોકાઈ જાહુ. પાટણથી ભરતા ભરતા ચાલુ કરશું, વિષનું વડનગર જઈશું પૂર જઈશું. પ એવું લાગશે તો પસી આમાં કાઈ ફરી આઈશું. મોઢેરા સૂર્ય મંદિર ન બહુચરાજી જઈ આઈશું એક દિવસ. હમ. એમા કાઈ બી ફરી આવાયન. હમ. હા, પાટડી આવન પાટડી આવ.
સ્વામિનારાયણનું મંદિર સારું ત્યાં.
સ્વામિનારાયણનું મંદિર સરસ હ.
હમ.
હમ, મિનીપોઈચા કેવાય છે ત્યાં.
હા.
હમ, ત્યાં મંદિર છ ત્યાં વોટર પાર્ક બી છે, સારો એવો અંદર નાહવા માટેનું બધું ફરવા માટેનું સારું એવું છે. પિકનિક ત્યાં બઉ સરસ છ, એ બી સારું છે સ્વામિનારાયણ મંદિરનું. આખું આરસ પાનથી બનાયલું બઉ મસ્ત મંદિર હય.
હમ.
હમ. ત્યાંની વેફર ભી ફેમસ હે.
હા.
હમ. હમ, અને એ બઉ સરસ મજા આઈ જાય, ખુબ. હમ, કાઢી હોય ન વેફર-વેફર ને બધું. ના, ચાલ-ચાલ ત્ય બી જઈ આઈ એ તો ચાલ, એક વીકથી એક દિવસનો પ્રોગ્રામ થઈ જાય. એક દિવસ આમ હકા ન, એક દિવસ આમ હકા.
એ બેચરાથી બેચરાજી લગતું પડ એમ.
હા, એટલે કઉ તું એક દિવસ મોઢેરા, બેચરાજી ને પાટડી મગા જઈશું. અને એક દિવસનું પા ટન ન સિધપુર ન વડનગર ન બઉ એવું આજુ બાજુ અંબાજી નેના અંબાજી છે ને ખેર બ્રહ્મા ત્યાં જઈ જઈશું તોવે બી ચાલે ને
આવ
હા તો એ બાજુ જઈએઈશું એક દિવસ એવું લાગશે તો
હ ચાળ
હમ આટલા લમ ફરી લઈએ નાનો પ્રવાસ ચાર પાસ જણા ભેગા થઈ મજા આઈ જશે એમ શું કેવો તમારું બીજું કો. તો ગોઠવી દઈએે તમ ફ્રી હોય તો તમે.
હા ફ્રીજ છે અમે તો તમે ફ્રી હો?
બસ અમે ફ્રી એક દિવસ ને એવું હશે તો રજા લઈ લઈશું.
હાવ.
ભાઈબંધો સાથે ફરવા જવામાં બહુ મજા આવે હ.
હાવ. હમ્મ.
હમ્મ આનંદ બી રેય એમ સરસ મજા આઈ જાય એમ.
મજા આઈ જાય આમ.
હમ્મ ફેમિલી સાથે ગોઠવો તો પછી ફેમિલી પાહે સાથે ગોઠવી દઈએ.
ફેમિલી સાથે ગોઠવો તમારી મરજી.
એવું છે એમ ને.
હા.
એલે ગોઠવીએ બી કઈ ગમ બદા. જઈએ ખરીદી બરીદી જેવું નાની મોટી થાય.
હાવ.
પાટણની અંદર પાટણના પટોળા બી ફેમસ છે. ખ્યાલ છે તમને હ પાટણના પટ પટોળા એકમ ફેમસ છે. બારીકીથી કામ થાય એમ અને રિયલ નીટ રિયલ કલરનો ઉપયોગ કરવામાં આવ પટોળાની અંદર કે તમારે જી ઝીણી ઝીનવટ ઝીનવટ પુરી ગમ તમારી જે હોય ને. બારીકીથી વર્ક કરવામાં આવેલું એક એક એક એક દોરો બહુ કિંમતી હોય છે એમ અને એની ઉપર કેટલા કલર લાગેલા હોય ને બધા નીચરલી કલર હોય છે. એમ.
હં હાચી વાત.
હમ્મ ગીત બી બનેલું છે પાટણ થી પટોળા લાવજો.
હા આ ગીત સાંભળેલું.
હમ્મ એટલે બઉ સરસ ગીતો બનાયેલા છે આ.
હમ્મ.
ને ફરવાલાયક બહુ છે ઘણું છે મજા આઈ જશે.
મજા આ જાય એમ નહી.
હમ્મ બાકી ગરમી બરમી ગો છવી પડ હ.
ગરમી તો આ વરસાદ આવ્યો હતો સાંજે તો ઠંડક થઈ.
એવુ છે એમ ને.
અતારે એમ ઠંડો હારું ઓમ વ્યારો બ્યારો.
હમ્મ બસ તા ગરમી બરમી વડી હાલ તો.
હમ્મ.
હમ્મ. હમ્મ. સરસ સરસ વલન તમે ફ્રી હતા તે વળી તો વાત થઇ ગઈ.
હા અમે ફ્રી જ છે.
એવું એમ ને.
હમ્મ.
ના ના ઓમે ફરવા તો અમુક ટાઈમે જતું આવવું હેં એવું વળા. પણ મજા આઈ જાય એમ ફરવા જવા જો હા બધા એક જેવડા છે. તાં હોય એટલે મજા આવ.
ટાઈમ પણ જતો રહેે.
હોવ. બારે જવાય આઉટ ઓફ ગુજરાત જવું હોય તો ચાલે.
હમ્મ.
હણુંજ બણું જ જેવુંય.
રણુજા એ બીજની પબ્લિક બહ જાતી હોય રણુજા.
હા ત્યાં તો બઉ જાય બહુ જ પબ્લિક જતી હોય ત્યાં બી.
મા ના હમ જાણું જામ બહુ હ મા આપીને.
હમ્મ રણુજા ચાલતી પબ્લિક એ બહુ જતી હોય છે.
ચાલતી કઈ ગાડીઓ બઉ આવે.
હા. અને પબ્લિક બઉુ જાય છે રણુજા બી.
હમ્મ.
હા.
બસ. રણુજા માં જોવાલાય સારું છે નઈ.
હા પોકરણ ઘર છે ને રામાપીર ન જન્મ સ્થળ તેમનું ઘર છે. આખો કિલ્લો છ. હમ્મ ત્યાંય બઉુ મજા આ આવી જાય એવુ છે રામાંપીર. પોખરણ કર આખો હા તળાવ બનાવીજે પાછ. ધ તો રીડેવલપમેન્ટમાં ઘણું સારું થયું છે.
હમ્મ જાહેર સુવિધા બહુત સારી હૈ.
હમ્મ પેલા કરતા ઘણું સારું થઇ ગયું.
હમ્મ જય શ્રી રામ.
હમ્મ.
રાજસ્થાને જઈએ જીએ ભાઈ તો એવું એકદર રાજસ્થાન નો પ્રોગ્રામ ગોઠવી દઈએ.
હ એક સાઈડ બધું ગોઠવી દેએ જેટલા તામાં.
હમ્મ. એ થો વરસાદ વરસાદ પડ્યો પછ રાજસ્થાન સાઈડ ગોઠવી. હમ્મ ચાલો રાજસ્થાન સાહેરી વર્ષ. થોડું બોલ તો હમ્મ. મજા આવી જાય એ સાઈડે.
હા.
રાજસ્થાનમાં તો પર્વતો પર્વતો બઉુ ઘણું જૂનું.
બઉુ બઉુ જ સારું.
હમ્મ. સારું ત મળી જે ત હ.
હરુતો.
એ.